નિશા, કેમ છે?
હાય નીમા, હાય રીમા કેમ છે? મેં મજામાં, તું બોલ.
સરસ છું, બોલો. કેવું ચાલુ છે, ઘર કામ ને બ કેવું છે?
હા, બસ ચાલે છે. હવે તું બોલ.
કશું નહીં. જેટલું ચાલે છે એટલું જ છે.
હમ્મ, ઘરમાં બધા સાજા છે ને?
બધ્ધા અરે. નિશા આજે તારું ફેસ જ કઈ અલગ દેખાઈ રહ્યો છે. એકદમ કમ્પ્લીટલી ઑક એક્ઝોસ્ટેડ. શું થયું?
કઈ ખાસ નય યાર બસ બધું જ ઓવરવેલ્મ્ડ લાગે છે. થઈ ગયું છે.
થી નો અર્થ યુઝવલી ઘણું બધું હોય છે. પ્રોપરલી બોલ ને.
સિરિયસલી મને લાગે છે કે, મારી લાઈફમાં બેલેન્સ જ નથી રહ્યો. સવારે આખ ખુલે એટલે સ્ટ્રેસ સ્ટાર્ટ અને રાતે સુતા સુધી માઈન્ડ જ બંધ થ નથી થતું.
એટલું પ્રેશર, ઓફિસમાં કાઈ સ્પેશિયલ ઈસ્યુ છે?
ઈસુ તો એવરી ડે છે. ટાર્ગેટ્સ, ડેડલાઇન્સ, મીટિંગ્સ બોસને તો સમજ જ નથી કે એમ્પ્લોઈઝ પણ માણસ છે. એ લોકો એમ્પ્લોઈઝને પણ મશીનના જેમ ગણે છે.
હમ્મ, ડેલેટેબલ છે. પણ તું બ્રેક લે છે કે નય વચ્ચે?
બ્રેક, લંચ પણ ડેસ્ક પર જ લેવું પડે છે. ક્યારેક તો લંચ સ્કીપ પણ થઈ જાય છે.
ધેટ્સ નોટ ઓકે ડ્યુડ. આ રીતે તું બોડી પણ એવેન્શ્યલી ગિવઅપ કરી દેશે.
બોડી ઓલરેડી સિગ્નલ આપી રહ્યુ છે. માથું દુખે છે, ચક્કર આવે છે અને હવે તો મૂડ સ્વિંગ્સ પણ આવે છે. કઈ જમવાનું મન નથી કર તું ને બસ
તો તું સિરિયસલી આને ઇગ્નોર નય કર. હેલ્થ આપણી પ્રાયોરિટી હોવી જોઈએ.
ખબર છે પણ ડર છે. જો હું ધીમી પડી ગઈ તો પાછળ રહી જઈશ.
પણ જો તું કમ્પ્લીટલી બર્નઆઉટ થઈ જશે તો? ધેન વોટ?
એ વિચારતા જ ડર લાગે છે.
જુઓ બેલેન્સ એટલે બધું પરફેક્ટલી મેનેજ કરવું નહીં પણ પો પોતાની લિમિટ્સ ઓળખવી છે.
મારી લિમિટ તો ક્રોસ થઈ ગઈ છે ઓલરેડી. સુધીમાં.
તો હવે પોઝ લેવાનો ટાઇ ટાઈમ છે.
પોઝ લેવું ઈઝી લાગે છે સાંભળવામાં પ્રેક્ટિકલી બવ ટફ છે એમ કે બધું ડેડલાઇન્સ મીટિંગ્સ બધું મીટઅપ કરવાનું હોય છે.
હમ્મ.
બ્રેક લેવાનો ટાઈમ નથી તો પોઝ લેવાનો કા ટાઈમ હશે.
ચાલ તો પછી સ્મોલ સ્ટેપ્સથી શરૂ કરીએ. આજે તું ઓફિસ પછી શું કર્યું?
સીધું ઘરે આવી થોડું કામ પતાયું, પછી જમવાનું કર્યું, પછી થોડું ફોનસ રોલ કરો અને બસ.
ધેટ મીન્સ કે તારા માન્ડને એક્યુઅલ રેસ્ટ જ નથી મળતો તું ડૂમ સ્ક્રોલિંગ કરે છે તે રેસ્ટ નથી. નિશા.
મને ખબર છે, રીમા બટ એ મને થોડું ભટકાવે છે એ મને ડિસ્ટ્રેક કરે છે. રોજના સ્ટ્રેસથી.
ટેમ્પરરી ડિસ્ટ્રક્શન છે રિયલ રિલેક્સેશન નથી.
તો શું કરું દિમાગ શાંત જ નથી રેતું?
ટ્રાય જર્નલી જે મનમાં આવે તે લખ કે પછી કોઈને શેર કર.
મને કોઈ સાથે વધારે શેર કરવાનું નહી ગમતું.
તો રાઇટિંગ બેસ્ટ છે, કોઈ જજમેન્ટ નહીં જસ્ટ યુ એન્ડ યોર થોટ્સ.
હમ્મ, સાચું લાગે છે.
અને એક વાત કહું તું પોતાને બહુ પ્રેશરાઈઝ કરે છે.
હા અમે બી મને લાગે છે કે મને પરફેક્ટ બનવું છે. એટલે
એક વાત તારા મગજમાં ગાંઠ બાંધ પરફેક્ટ કોઈ નથી હોત આપણે બધા લર્નિંગ પ્રોસેસમાં છે.
પણ એક્સપેક્ટેશનસ હોય છે ફેમિલીની, સોસાયટીની, કરિયર
એક્સપેક્ટેશન્સને મેનેજ કરવું પણ સ્કેલ છે. બધાને ખુશ રાખવું પોસિબલ નથી.
આ સેન્ટેન્સ સાંભળીને થોડું રિલીફ લાગે છે. સચ્ચીમાં.
ગુડ હવે પ્રેક્ટિકલી પ્લાન કરીએ?
બોલ.
જો મ મને પણ પહેલા એવું જ હતું. મારા ઓફિસમાં મેં જ્યાં પહેલા કામ કરતી હતી મારા બોસ ઘણા સ્ટ્રેક્ટ હતા આ હમણાં પણ છે પણ મે મેં મારી એક બીજી ફ્રેન્ડ હતી મેં એને કન્સલ્ટ કર્યું અને એયે મને એકદમ જ આમ સ્ટેપ વાઈઝ આપ્યું છે. એ મેં તને આજે કહીશ ઓકે? સ્ટેપ વન ડેયલી અડધો કલાક નો વર્ક નો ફોન ટાઈમ.
હા મેનેજેબલ છે.
એક્ઝેટલી. સ્ટેપ ટુ વીકમાં એક દિવસ કમ્પ્લીટલી ની ટાઈમ જેના અંદર તું તારા સેલ્ફને પ્રાયોરિટી આપીને તારી વસ્તુઓને જાણશે.
સંડે ફિક્સડ.
વેરી ગુડ. હોબી રિવાઈવ કર તને જે વસ્તુ ગમતી હોય તેના ઉપર વધારે ધ્યાન આપ.
હા પેન્ટિંગ મને બહ યાદ આવે છે. એટલા કોમ્પિટિશન જીત તેલા છે મે સ્કૂલમાં અને કોલેજમાં વાત જ નહી પૂછ.
તો બ્રશ કારડ અને સ્ટ સારું હશે ઇફે મેસી.
લાંબા સમય પછી એક્સાઈટમેન્ટ ફીલ થાય છે.
લાસ્ટ લી બટ નોટ થ લિસ્ટ લન ટુ સે નો.
આ ડફસ છે.
પ્રેક્ટિસ કર ઇનિશિયલી ઓકવર્ડ લાગશે પણ આગળ જઈને વર્થે જ થઈ જશે.
હા ઓકે ચલેજ એક્સેપ્ટડ.
લાસ્ટ કહી રહી છું સ્લીપ પ્રોપરલી લેટ નાઈટ થિંકિંગ અવોઈડ કર જેટલું બનતું હોય એટલું રાતે આરામથી સુવાને ટ્રાય કર.
ઓવર થિંકિંગ કંટ્રોલ કેવી રીતે કરવું?
એના માટે પણ આપણા પાસે ઉ ઉપાય છે. પહેલા સુવા પહેલા તારા ફોનને તારાથી દૂર રાખ એકદમ કામ મુઝિક સ્પોટીફાઈ પર સર્ચ કર અથવા ડીપ બિંગ પર.
હમ્મ આજે ટ્રાય કરીશ.
અને હા એક ઇમ્પોર્ટન્ટ વાત
શું?
તું ઈનાફ છે તને પ્રૂવ કરવાની જરૂર નથી.
કોઈએ આ વાત મને આ રીતે ક્યારેય નથી કહ્યું.
કારણ કે આપણે પોતાને અંડર એસ્ટિમેટ કરીએ છીએ.
થેન્ક યુ સચેમાં.
ઓલ્વેઝ ફ્રેન્ઝા થેરેપી વિદાઉટ ફીસ બ્રો.
સાચીમાં આજે હું બહુ લાાઈટ ફીલ કરી રહી છું.
દેટસ ધી ગોલ વર્ક લાઈફ બેલેન્સ પરફેક્ટ નહી બનશે ઇન્સ્ટન્ટલી તો જરા પણ નહીં બનશે બ આપણે એને બેટર જરૂર બનાવીશ.
હા આજે મને સમજાય કે બેલેન્સ બનાવવું પોસિબલ છે.
બસ કન્સિસ્ટન્સી રાખવી પડશે ડેલી તું આને ફોલો કર તારા માઈન્ડને રિલીફ થઈ જશે ને યુ વલ ઓલ્સો લવ યોર સેલ્ફ
ચેન્જ અને લોસ્ટમાં લોસ થવામાં ડિફરન્સ હોય છે
ચેનજ અને લોસ થવામાં ડિફરન્સ હોય છે તો લોસ લાગી રહી છે
કદાચ મને પણ એજ લાગે છે ક્યારેક
પ્રોપર બોલ ને શું ચાલી રહ્યું છે અંદર
ઓનેસ્ટલી મને સમજાતું નથી કે હું શું કરી રહી છું હું દિવસભર કામ કરું છું અને એન્ડમાં સેટેક્શન અંદરથી મળતું જ નથી
જસ્ટ બિકોઝ કે તું ફિઝિકલી બિઝી છે બટ મેન્ટલી એમટી છે
એક્ઝેક્ટલી લાઈક આઈ એમ ડૂઈંગ એવરીથિંગ બટ સ્ટીલ સમથિંગ ઇઝ મિસિંગ
દેટ સમથિંગ ઇઝ બેલેન્સ એન્ડ કદાચ પીસપણ
પીસ આ વોર્ડ જ લક્ઝરી રાખી રહ્યો છો હવે મને
એટલું ટફ બની ગયું છે
હા એક ટાઈમ હતું કે હું પણ બ્રેકડાઉન બ્રેકડાઉન સુધી પહોંચી ગઈ હતી સિરિયસલી હવે તો થોડુંક થોડું સોટેડ લાગે છે પણ આઉટસાાઈડથી અંડરથી કિર્યોસ હતું પછી મેં રિયલાઈઝ કર્યું કે હું ચેન્જઅ કે હું ચેન્જ નથી લા લાવવું તો કઈ બીજો નહીં લાવે હું ચેઇન્જ નહી લાવું તો કોઈ બીજો નહીં લાવે
એક્ઝેક્ટલી
મેં સ્મોલ સ્ટેપ્સ લીધા ઇનિશિયલી હાર્ડ હતું પછી ગ્રેજ્યુઅલી થોડું થોડું થયું બેટર ફીલ થયું પછી પાછું સેમ
હમ્મ હ યસ બટ રિમેમ્બર ઓવરનાઈટ ચેન્જ નહીં આવશે
હા ચાલ આજુ તુએ મને બહુ હેલ્પ કરી થોડું લાઈટ ફીલ કરાવવામાં તને મેં અપડેટ કરીશ
યા યાદ રાખજે ઇમ્પોર્ટન્ટ છે બટ લાઈફ ને ઇગ્નોર નહીં કરીશ પ્રોમિસ કર
હા.
ચાલ મળીએે. બાય.